હલો
કેમ છો બેન?
હું મજામાં છું. તમે કેમ છો?
બસ હું પણ મજામાં. તમને મારી અવાજ ક્લિયર આવે છે?
હા વિષય.
એ બેન હું તમારા જોડે આજે નમાજ વિશે વાત કરવા માંગુ છું.
હા હા કહી શકો છો.
સારું ચ નમાજ. નમાજનો અર્થ છે. ઈશ્વરને સામે, અલ્લાહની સામે ઝૂકવાનું. નમાજ આપણા જીવ આપણા ની નમાજ છે ને ખાસ કરીને બધ આપણા ઈન્ડિયામાં બધા ધર્મના લોકો રહે છે. એમાં જે ધર્મ છે ને એ મુસ્લિમ મુસ્લિમ ધર્મમાં નમાજ છે ને ખુબ જ જરૂરી છે. મન મુસ્લિમ ધરમ નો જીવનનો ઘડતરનો પાયો છે ને નમાજ છે. ને નમાજ છે ને એ લોકોને અલ્લાહ ની તરફ થી. સૌથી મોટી સ્વર્ગમાં જવાનો જન્નત કહેવાય જન્નત. જન્નત માં જવાનો રાસ્તો એ લોકોની પાસે છે નમાજ. જે બધા મુસ્લિમો નાના સાત વર્ષથી લઈને આઠ વર્ષથી નાના છોકરાઓ થાય ને ત્યારથી ને જયાર લ‌ઇ. મરણ ના પામે વૃદ્ધાવસ્થા સુધી ત ત્યાં લગીન. નમાજ એ લોકો દરેક મુસ્લિમો હિન્દુ પે પેલા. સોરી હું કે છો છોકરા છોકરીઓ. કે માણસો કે સ્ત્રીઓ બધા જ નમાજ પડે છે. કેમ કે એ લોકોના જીવનમાં નમાજ ખુબ જ જરૂરી છે મુસ્લિમ લોકોમાં મારી જે ફ્રેન્ડ છે ને એ મોમેડન છે. એટલે હું એના વિશે જાણું છું. કે એને એ લોકો ના પાંચ ટાઈમની નમાજ પડે છે. જે સવારે માણસ કે. અજવાડાા થવા પહેલા જે નમાજ પડી જાય ને. એને ફઝર તરીકે ઓળખવામાં આવે છે. એમાં ચાર રખાત હોય છે જે દરેક ઠંડી હોય. ઉનાળો હોય. કે શિયાળો હોય કે ચોમાસું હોય એમાં કોઈ ઋતુ જોવાતી નથી. સવારે મળસ કે ઉઠવાનું. પાંચ વાગે પેલા ને પાંચ વાગ્યા પછી એ છ વાગ્યા પહેલા ઉઠવાનું. ને ઉઠીને મ એ લોકો પોતાની નીંદ ગુમાવીને બધા મોમેડાનો મુસ્લિમ લોકો પોતાની નીંદ ગુમાવીનેને. સવારના ઉઠીને ને પેલા વજુ બનાવીને ને પછી. અ મુસલ્લા બિછાવીને ને પછી નમાજ પડે છે. ને આ નવાજ એ લોક. લોકોના અલ્લાહની તરફ થી મેં તમને જેમ કીધું ને કે અલ્લાહની તરફ થી મોટી ભેટ છે. ને એ એને કોના જન્નત માં જવાનો રાસ્તો છે. એ નમાજ એ લોકોને એ લોકો ના પ મુસ્લિમ ના પેગમવાર. મોહમદ મુસ્તફા સલ્લાહુ વસલ્મના સલમ ના લીધે ઈશ્વરે આપે અલ્લાહ એ આપેલી બહ મોટી ભેટ છે ને એ એમના નબી છે મોટા. મુસ્લિમ લોકોના મોટા નબી છે મોહમદ મુસ્તુફા રેલવાર સેલમ એ ઉપરથી આ નમાજના તોફા અલ્લાહથી મુસ્લિમો માટે લાવેલા હતા. જે દરેક મુસલમાનો એ એ રીતના એનું. લાલન પાલન બ બરાબર. એ પયરુ હું કેવાય બરાબર એનું માન રાખે છે. ને પછી બીઝી નમાજ છે ઝોહર. જે બપોર પછી એક વાગા પછી અજાન થાય એના પહેલે છે ને મસ્જિદમાં અજાન થાય છે. મસ્જિદમાં અઝાન થાય એટલે- અઝાન થાય એટલે માણસો લોકો છે ને મસ્જિદમાં નમાજ પડવા જાય છે ને- બૈરીઓ લોકો છે ને ઘેરમાં નમાજ પડે છે. ને પછી ઝોહર નમાજ થાય અજાન થાય એટલે લોકો. જે કામ કરતા હોય તે બધા પોતાના કામ એ લોકો તાં જ રોકીને. ને ઉઠી ને જે જે કામ ધંધા કરતા હોય એ ઘેરના જે કામો. કરતા હોય કે બહાર બી હોય બધા મુસલમાનો એ અજાનનો અવાજ સાંભળીને. ને ઘેરમાં આવીને ને વજુ બનાવીને ગમે તા હોય- પછી એ બહાર ભી હોય તા પણ એ લોકો નમાજ અદા કરી શકે છે. વજુ બનાવીને પોતાનું અ આદર પૂર્વક એ લોકોના- અલ્લાહની સામે ઉભા રહીને નમાજ અદા- કરે છે. એના વિશે તમે કી કઈ કેવા માંગો છો બેન?
તમે ખરેખર ખૂબ જ ચોક્કસ કીધું. ને તમે જે કીધું ને નામાજ વિશે તે ખુબ જ સારું હતું કે હા. કે નમાજમાં છે ને? સૌથી પહેલા મસ્જિદમાં અઝાન કરાવવામાં આવે છે. અને જે મસ્જિદ- છે ને તે અલ્લાહનું ઘેર છે. અને તેમાં છે ને મસ્જિદમાં અઝાન થાય છે પછી છે ન માણસો- છે ને નમાજ પડવા માટે ત્યાં જાય છે. છોકરા લોકો છે ને મસ્જિદમાં જાય છે. અને છોકરીઓ ઘેરમાં જ નમાજ- પડતી હોય છે. નમાજ ઇસ્લામ ધર્મ છે ને સૌથી મેહત્વપૂર્ણ અને- એ બાદતમાંથી છે ને એક દરેક મુસ્લિમ- છે અને એક દરેક મુસ્લિમ દિવસના પાંચ વખત નમાજ- અદા કરવામાં આવે છે. તમને તો ખ ખબર જ હશે કે દિવસમાં પાંચ વક્તના નમાજ- અદા કરવાનું ફરજ છે અને છે ને- ફર જે હર ઈશાન ને પછી મગરીબ ને-
હ
હસરા અને સાચા માર્ગમાં છે ને ચાલવાની તાકાત માંગે છે. નમાજ આપણને છે ને સમયનું મહત્વ શીખાવે છે, અને સ્વચ્છતા જણાવે છે. તમને તો ખબર જ હશે કે જીવનમાં જીવતી વખત એટલે નમાજ જરૂરી છે. ઈસ્લામ ધર્મમાં ને નમાજ પહેલા છે. ને વઝુ કરવામાં આવે છે, વઝૂથી છે ને પાઠ થઈ જાય. છે એ લોકો જે શરીરની સ્વચ્છતા સાથે મનની પવિત્રતા પણ- પ્રતીક છે. અને નિયમિત છે ને નમાજ વાંચવાથી દિલમાં શાંતિ મળે છે. અને સારા કાર્યો કરવાની છે ને પ્રેરણા મળે છે અને ખરાબ કામ- અ કામોથી છે ને બચવાની શક્તિ મળે છે. તમને તો ખબર જ હશે કે મસ્જિદમાં છે ને જમાત- ત સાથે નમાજ અદા કરવાની અ ભાઈચારો વધે છે. અને અ ઈદમાં છે ને વધા સવારે નમાજ પડવા જાય છે. ને તે- ખૂબ જ નમાજ પડીને તે ભાઈચારો ખૂબ જ અદ્રશ્ય ખૂબ જ સારો હોય છે. અને તમને તો ખબર જ હશે કે છે સમાનતા ભાવનાઓ પછી મજબૂત બને છે. તેથી છે ને દરેક મુસ્લિમ સ અ સમયસર છે ને નિયમિત રીતે છે ને નમાજ અદા કરવાની છે ને કોશિશ કરીએ છે. અને નમાજ જે છે ને માણસ ને અલ્લાહ ની નજીક લઇ જાય છે. અને સારા આચરવળું પછી જીવન જીવવાની છે ને પ્રેરણા મળે છે જે પછી નમાજ- જે છે ને ખુબ જ નમાજ પડીને ઉઠએ છી ને તે ખૂબ જ શાંતિ મળે છે. પછી મુસ્લિમ ધર્મ છે ને માનવવામાં આવે છે કે- જે નમાજ ના પડતા હોય ને તે લોકો ખોટા માનવો છે. અને નમાજ પડીને છે ને દુઆ કરવામાં આવે છે પોતા માટે બ- બધા જ બનાવવા માટે જે લોકો- અ પરેશાન હોય કે બધું તકલીફને હોય તે બધા માટે દુઆ કરવામાં આવે છે. અને નમાજમાં છે ને ચાર ને બે કરને રગાત હોય છે જે સુન્નત- ફર્જફલે એ બધું નમાજ પઢવામાં આવે છે અને નમાજ ખૂબ જ મહત્વનું છે અને નમાજ પડતી વખતે જે શાંતિ મળે છે ને તે કઈ જ ન મળતી હોય છે. અને જે અદૃશ્ય આપણને જોવા મળે છે તે ખુબ જ સારા હોય છે નમાજ પર ઉભા થઈને ખુદાના મતલબ એટલે અલ્લાહ ન શુક્રિયા અદા કરવામાં આવે છે. પછી પછી નમાઝ ને ખૂબ જ મહત્વનું છે ઇસ્લામ ધર્મમાં બધા જ માનવો કરે છે અને બજાર નાના નાના બાળકો જે ઇસ્લામ ના નાના નાના બાળકો છે ને તે લોકો પણ નમાજ પડતા તો એ લોકોને શીખાવે છે પછી એ લોકો પણ નમાજ અદા કરે છે. અને નમાજ તો ખુબ જ સરસ રીતે છે ને નમાજ પવામાં આવે છે. છોકરી લોકો બધા એકઠઠા થઈ નમાઝ ઘેરમાં પડે છે ને છોકરાઓ માટે છે ને મસ્જિદ હોય છે તે લોકો મસ્જિદમાં જઈને નમાજ પડે છે. અને મજી છે અલ્લાહનું ઘર છે તેને અલ્લાહ નનું ઘર કહેવામાં આવે છે અને ત્યાં બહાર અ ગરીબોને સદકા આપે છે નમાજ પડીને પછી ગરીબો માટે દુઆઓ પણ થાય છે. તમે કઈ બીજું કેવા માંગો છો મેડમ
ના બેન તમે જે કીધું ખરેખર સાચું કીધું એકદમ સાચું કીધું તધ એ છે. નમાજ જે છે ને તેલો દરેક મુસલમાનો માટે છે ને એક આદર પૂર્ણ અને એકદમ એ લોકોની એ લોકોના જિંદગી માં એકદમ ઇ્મપોટન વસ્તુ છે, એ લોકો એક વખત નું ખાવાનું ભૂલી શકે છે, મુસલમાનો પર એ લોકો નમાજ પડવાનું ટાળતા નથી. ને નાનપણથી જ એ લોકો છે, ને પોતાના નાના-નાના છોકરાઓને છોકરા એ કે છોકરી હોય બધાને એ લોકો નાનપણ થી ટેવાય છે નમાજ પડવાનું. કેમકે મુસલમાનો ના ધર્મમાં જેલ્લા અલ્લાહ ના તરફથી એ લોકોને જે અમૂલ્ય વસ્તુ છે ને તે નમાજ છે. નમાશ પછી કુરાન છે આ બે વસ્તુ ભળને એ લોકો પોતાના મનને શાંતિ આપે છે. ને નમાજ નો મુખ્ય ઉદ્દેશ્ય છે અલ્લાહની સામે ઉઊભા રહીને. ને અલ્લાહ ને પુકારવાનું છે. અલ્લાહ એ લોકો ની વાતો સાંભળે છે ને એ લોકોને એ નમાજ પડવાથી છે ને માણસ સચ્ચાઈ ના રાસ્તે રહી છે સચ્ચા એ સ્વચ્છતા જાળવે છે મેન તો સાચી વાત કે જે નમાજ પડે છે તો સ્વચ્છ સજાડવે છે ને એમ નમાજ જે છે ને તે લોકોમાં ખરાબ વર્તનો નથી ફેલાવતી જે લોકો નમાજ પડે છે ને એ લોકો ના વ્યવહાર એકદમ એટલા સારા વિચારો ને એટલા સારા વ્યવહાર હોય છે, ને. કે એ લોકોમાં છે, ને સંપીને રહેવાની તાકાત હોય છે. જે કેમ કે નવા છેને, ઉપર મેં તને જેમ કીધું ને અલ્લાહની તરફ મોટી દેન છે, તો નમાજ પઢવાથી છે, લોકો એ લોકો ના દિલ માં શાંતિ રહી છે, લોકોના દિલ સાચા હોય છે, એ લોકોમાં ધર્મ ના પ્રત્યે પ્રેમ હોય છે. એ લોકો એકબીજાથી પ્રેમ પૂર્વક ને આદર પૂર્વક એક બીજાથી વાતો કરે છે, લડવા ઝગડવાનું ટાળે છે. ચોરી નથી કરતા એ લોકો લોકોની ચુગલી નથી નથી કરતા. ને એકબીજા લોકો નો અપમાન નથી કરતા. જે નમાજ છે, ને જે ખરેખર ઈ અલ્લાહની તરફ લે જવામાં માણસ ને સીધી રાહ બતાવવામાં એ લોકોને જન્નત નો લઈ જવાનો મોટો પાયો છે, કે જેથી જે દરેક માણસ દરેક માણસ લોકો દરેક મુસ્લમાન સોરી દરેક મુસલમાન લોકો નમાજ પડવામાં એ લોકો ના દિલ થી એ લોકોને જે અજાન થાય ને તો એ લોકો ના દિલ માંથી એ લોકોને અવાજ આવે કે નમાજ પડવી જોઈએ. દરેક મુસલમાન ચા મેં તમને કીધું ને કે જે ગમે તે એ લોકો પ્રસંગમાં હોય કે ગમે ત્યાં ગેલા હોય. ઝા એ લોકોને જગ્યા મળે એ અજાન થાય. એટલે એ લોકો નમાજ પડવાનું શરૂ કરી દે છે, ને એ નમાજ પડે છે, ને નમાજ પડવાથી દિલમાં શાંતિ મળે છે, લોકો જેમ તમને કીધું ને લોકોને પ્રત્યે પ્રેમ ભાવના જગાડે છે, ભાઈચારો જગા છે. પછી એ લોકો એ નથી જોતા કે આ મુસલમાન છે, મને એ લોકોની સાથે જ વ્યવહાર કરવો જોઈએ ના. નમાજ જે છે, ને એને જે પડે ને તેના જીવનમાં સાચા પ્રેરણા સાચા વ્યવહાર નો માર્ગદર્શન આપે છે, એ લોકો બધા ધર્મના જાતિને લોકોને અપનાવે છે, બધા ધર્મની જાતિ લોકોની સાથે વાત કરે છે. એ લોકો એ લોકોને સાચા બીજાને પણ એ લોકો બીજાને પણ સાચા અચછા માર્ગે જવાનું અ લોકોને પ્રેરણા આપે છે, ને એ લોકો એ લોકો ની દિવસ માં પાંચ વખત નમાજ હોય છે, જેમ તમે કીધી ને. ફજર જોહર, અસર, મગરીબ ને ઈશા. ફજર સવાર ના પડી જાય છે, પછી જોહર જે બીજી નમાજ છે, ને તે બપોરના એક વાગ્યા સુધી પડે એક વાગે પછી એનો ટાઈમ છે, ત્યારે પડી જાય છે. ને બધી નમાજો માં છે, ને અજાન થાય પછી ભણવામાં આવે છે પછી ત્રીજી નમાજ જે છે ને તે પાંચ વાગ્યા ના અંતરે પડવામાં આવે છે ને પછી એના પછી ચોથી નમાજ છે, ને તે સાંજ લેને સાંજ ઢલે ને એના પછી એના પછી ભણવામાં આવે છે, ને જે પાંચમી નમાજ છે, ને તે રાતના નવ વાગ્યા પછી જે અજાન થાય ને એના પછી એ નમાજ ભણવામાં આવે છે. ને લોકો એને ખૂબ જ પ્રેરણાદારી ને ખૂબ જ ઈમાન થી. ને ખુબ જ પ્રેમ ભાવનાથી એ બધી મુસલમાનો એ નમાજ અદા કરે છે. એ અલ્લાહની બહુ થી મોટો તફો છે, ને જે નમાજ ભણે ને તે સ્વર્ગમાં જવાનો એનો સરળ જન્નત આપણે ભાષામાં એમ ક તો જન્નત મુસલમાનની ભાષામાં જન્મ જન્નત માં જવાનો એકદમ સરળ રસ્તો છે. બેન આમ તો કેવા જાય તો ઘણું બધું છે અને મને તમારી જોડે વાત કરવામાં ખુબ જ સરસ લાગી મજા આવી
મને પણ ખુબ જ સારું લાગ્યું તમારો ખુબ ખુબ આભાર હા